હલો
હસબેગ
હા, ભાઈ બોલો
અવાજ આવે છે, ને મારું કમ્પલીટ?
કમ્પલીટ કમ્પલીટ એક નંબર.
હા, તો આજ આપડે હવે પ્રવાસ ના સ્થળો વિશે વાત કરીશું, બરોબર ને?
બરાબર, હા એતો તો એવ પણ સારો છે.
તમે કયા કયા સ્થળે ફરવા ગયેલા છો?
હા, હું તો સુુંંધાજી હમણાં જે આ ઉનાળું વેકેશન હતું ને ને એમાં સુુંંધાજી ગયા હતા તરત જ લગભગ ચાર પાંચ દિવસ થિયા એ
હા. હા, એવું જ હત કેવું રહ્યું કેવી મજા આવી સું
નાળા ગરમી હતી, એના કારણે થોડી તકલીફ રય બાકી ફરવામાં તો મજા આવી, કારણ કે અમે બધા મિત્રો ગયા હતા, એના કારણે મજા જ અલગ છે.
હા, એતો છે મિત્રો સાથે જવાની મજા જ કંઈક અલગ અવે. કેવું હતું ત્યાં સુટાજે?
સુંંધાજી સારું ત્યાં પર્વતીય વિસ્તાર છે ને એના કારણે કોઈ મજા આવે આપણને, થોડાક ઝરણા હતા ઝરણા જોઈને તો એકદમ અલગજ ફીલ થાય. અમે નાઈટ ત્યાં રહ્યા તા એના કારણે એકદમ મસ્ત ફીલ થયું તું રાત્રે થઈ ગઈ ત્યારે અમે મંદિર માં આરતી માં ગયા તા
હા. ત્યાં સુંતાજી માતાજી મંદિર છે.
હા. સિ્ધા માતાજી નું મંદિર, ચામુંડા માતા, એવું કઈક હતું.
કાંઠા બાજુ આયુ?
હા.
હા, હા, આબુ છે, આબુ ને બાજુ.
એ રાજસ્થાન બાજુ આવે છે. જે રાની વાડા છે. છેે. ત્યાંથીજ, લગભગ છવ્વીસ કિલોમીટર. તે દૂર છે.
હા, હા.
અમે ટ્રેનમાં ગયા હતા, લોકલ ટ્રેન માં એટલે અમને તો લોકલ ટ્રેનમાં. મને જ ફિલિંગ આવતી હતી ભઈ.
અને ટ્રેનમાં જવાની મજા જ ક્યાંક અલગ હોય તેમ એમ પણ.
હા, એ તો એકદમ મજા જ અલગ, અમે લગભગ સો કિલોમીટર ટ્રેનમાં જ ગયા.
હા આમે પા હમણાં. મે મહિના માં અમે પણ. પણ ગયા તો ટ્રેનમાં હતા, અહીં થી નવસારી. આખો દિવસ થઇ ગયો હતો. ટ્રેનમાંને ટ્રેનમાં.
નવસારી એતો સુરત બાજુ ને?
હા સુરત બાજુ.
હા, બરાબર. આખો દિવસ થઈ ગયો.
હા અમે સવારે અહિયાં બપોરે અમે ત્રણ વાગે જેવું બેઠા હતા ટ્રેન માંથી, આ બાજ આપડે પાટણમાંથી. અને પા પાટણ સોરી પાટણમાં નહીં પણ વડનગર થી પડે છે, એટલે ત્યાં વડનગર થી બેઠા હતા અમે. હા. હા જે રાતે મોડા અગિયાર-બાર વાગે અમે ત્યાં નવસારી પોહોંચ્યા. એટલે ટ્રેન અને પા પરંતુ અમારી સીટ બારીની બાજુમાં જ હતી એટલે ને અમને. એટલી મજા આવી ને. બહાર જોવાની ને. બધું જ જોવા મળે બહાર.
હા એવી બાર આવે એમ મજા આવે બારી વાળી સીટ હોય. ત્યારે બહાર નો નજારો પણ જોવાની. એકદમ અલગ-અલગ સહાયતા હોય એમ.
હા અને.
તેમાં ફીલ થોડું સારું આવે તમે એક્સપ્રેસ. ટ્રેન મા ગીયા તા કે લોકલ.
હા.
એક્સપ્રેસ માં ગયા હતા.
લોકસભા રિઝર્વેશન કરેલું હતું.
હા, બરાબર એમાં રિઝર્વેશન થાય.
હા રિઝર્વેશન થતું જ હશે ને રિઝર્વેશન અમે કરો હતો તો. એક્સપ્રેસ ન અ સોરી ટિકિટ જોઈન કવુ ભારે તમને શું હતું. હા હા એક્સપ્રેસ જ હતી ટ્રેન સોરી હ
હા એક્સપ્રેસ જ હશે કારણ કે લોકલમાં તો લગભગ નય થતું.
એટલે એમાં શું હોય ખબર હે કે આગળ એસી વાળી હોય પછી સેકન્ડ એસી હોય એના પછી આવી જે રિજર્વેશન વાળી હોય મતલબ ઓપન બાય ઓપન વિન્ડો અને એના પછી લોકલ હોય.
હમ હમ
ડબ્બાઓના ભાગ પાડેલા હોય અંદર અંદર આમે આખી ટ્રેન લોક કલ ની પરંતુ આવી રીતે ડબ્બામાં ભાગ પાડેલા હોય અને ટ્રેન એક્સપ્રેસ જ તો પણ અમને અહિયાં થી નવસારી પોચતા પોચતા અગિયાર વાગ્યા હતા ગણી લો દસથી દસેક કલાક જેવું થયું હતું અમને ટ્રેનમાં મુસાફરી કરી અમે દસેક કલાક તો પણ અમે એક એટલી મજા આવતી હતી ને ટ્રેનમાં એમાં પણ અમે જયારે અહિયા વડનગરથી બેઠાને તો વડનગરથી લઈને અમદાવાદ સુધી આખી ટ્રેન ખાલી જ હતી કોઈ હતું જ ની કારણ કે જે મેન જે ટ્રેનના પેસેન્જરોયને જે એ અમદાવાદથી ચડ્યા અને અમદાવાદ અમદાવાદથી આખી ટ્રેન ફૂલ થઈ ગઈ તો છે. સુરત સુધી આખી ટ્રેન ફૂલ હતી એકદમ અને પછી સુરત પછી ખાલી થઈ ગઈ પાછી અને જયારે અમે પાછા વળ્યાને તો એ ટાઈમે એવું જ હતું સુરતથી ટ્રેન સવારે વહેલા ત્યાંથી ઉપડે નવસારીથી આ વલસાડથી વલસાડ જાય છે ટ્રેન છેક અને વલસાડથી સવારે જ છ વાગે કે પાંચ વાગે જેવું ટ્રેન ઉપડે તો નવસારી છ વાગે જેવું આવે અમે ત્યાં બેઠા નવસારી એમાં પણ શું થયું પેલા તો ધ્યાન રાખવું પડે ના રેલવે સ્ટેશન ઉપર નવસારીનું રેલવે સ્ટેશન એમ મોટું હતું ખાસ છે. તે એમાં એક પહેલા પેલા એક દાહોદ ની ટ્રેન આવી તો એ ટ્રેનમાં અમારી ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો અમારી ટ્રેનનો ટાઈમ છ ને અઢાર નો હતો અને એ પ્લેટફોર્મ ઉપર દાહોદ ની ટ્રેન આવી તે અમમે તો જોયા વગર ચડી ગયા અમને એમ કે અમારી ટ્રેન આવી ટાઈમ થઈ ગયો હતો અને જે ત્યાં સ્ક્રીન હોય ને અને ડબ્બાની લખેલું હોત એના ઉપર પણ અમારું જ લખેલું આવ્યું હતું અમારીજ ટ્રેનનું નામ તો અમે જોઈન ચડી ગયા ચડી ગયા તો અમે સીટ નંબર ગોતવા માટે તો એટલી વાર માં ટીટીની નજર ગઈ તો ટીટી ને પણ ખબર પડી ગઈ કે અમે આ ટ્રેન ના નથી તો એમને અમને પૂછ્યું કે તમે કઈ ટ્રેન ટ્રેન ના છો અને ક્યાં જવાનું છે કારણ કે એ ટ્રેન હથી ને એ ત્યાં ઉભીજ નથી રેવાની પરંતુ કોકે ચૈન ખેંચીન ચૈન ખેચી ચેતીને એના કારણે ત્યાં ઉભી કરી દીધી ખોટી ટ્રેનમાં ચડી ગયા તા જો ટાઈમ સર ખબર ના પડી હોય ને તો તો અમે સામાનજ નવસારી થી દાહોદ પહોંચી ગયા હોત વડનગરની જગ્યાએ એવું થયું હોત પછી એ ટાઈમ અમારી જે વડનગર વાળી ટ્રેન હથી ને એ દસ મિનિટ મોડી હતી એના કારણે આવું થયું તું
હા હા
બોલો
હારું થયું થી આવે એના એના કરતા તમે કદાચ કોઈ કમ્પ્લેન બમ્પ્લેન એ કરી શકે ટીટી
ટીટી કમ્પ્લેન કરી શકે એમાં ના ની પરંતુ હવે પ્લેટફોર્મ ઉપર ઉપર જે ટ્રેન નથી ઉભી રહેવાની એ ટ્રેન પ્લેટફોર્મ ઉપર ઉભીરી એટલે પછી આમ થાય તો ખરુ ને
હા હા એ બરાબર હા એ પણ બરાબર.
હા તો ટાઈમ સર ખબર પડી ગયો એટલે બ બચી ગયા બાકી તો પછી આરામ થતા થતા પહોંચ્યા હોત ઘરે.
કઈ જગ્યાથી કઈ જગ્યા પોહોચી જત
હા એટલે આ બધું ધ્યાન રાખવું ખુબ જ જ છે એમ ખબર પડી જ જાય પણ આપડણે ઓનલાઈન લોકેશ તન એ બધું જોતા રહીએ એટલે ખબર પડે કે આ જે આપડે અહિયાં પહોંચ્યા તો એસ આગળ સુરત ઉતરીય જવાયા કારણ કે આ ટ્રેન તો એ આ ટ્રેન એબ એક્સપ્રેસે જ હતી. જેના કારણે એને આ ટ્રેનમાં શું કેવાય આપ પડે હા એક્સપ્રેસ હતી ને થી આગળ એ પણ સુરત પહોંચી જાય આનીક પે-પેલા અહ અમારી જે ટ્રેન હતી ને વલસાડ વડનગર એન પેલા ત્યાં પહોંચી જાય. એટલે વાંધનો ના આવે ઓમ ત્યાંથી બદલી નાખીએ ટ્રેન. પરંતુ આ ટ્રેન ધ્યાન રાખવું પડે ને દિન ને એને. એટલે તમે પણ ગયા હશે તમે જો આવું કોઈ અનુભવ થયો અને એમાં પણ આહ આવીતે મુહ પહેલી જ વારે જે ટ્રેનમાં બેઠો તો અને મારે આવું થયું.
તમે એકલા જ જતા જઈભી કોઈ તમારાથી મોટો માણસ
હું એને માન ટ્રેનમાં બેઠો તોય આવી લાંબી મુસાફ કરીમાં અને અમે બે પણ આવી તે હેરાન થઈ ગયા હતા. તમાર કોઈ આવું કાઈ થયેલું છે?
ના અમારી સાથે જ નહીં કારણ કે અમે જયારે જતા ત્યારે ત્રણ ચાર મિત્રો જ જઈએ અને અમાએ જેટલા ટ્રેન માં ચડે બધાને પૂછતા પૂછતા એ કેહ કે ટ્રેન આ જગ્યાએ જશે યા નહીં કારણ કે અમને પ્રતિ ડાઉટ રેહ કે જો કદાચ એને કોઈ ટ્રેન મિસમેસ થઈ જાય તો પછી ચો જાઓ બાય. એના કારણ કોઈ જે અહ ટ્રેનનો જે લા હોય ને લોકો પાયલટ એને પૂછીએ અમે તો આગળ જઈને જીન પાસે જઈ પાછે એને પૂછએ પેસેન્જર બેઠા હોયને એમને પૂછીએ. એના કારણે હજુ હુધી આવું જ નય થયું પણ ભવિષ્યમાં થઈએ શકે.
હા, એ છે ભવિષ્યમાં થઈએ શકે ધ્યાન રાખ પડે આપરે સ્ટેશ ઉપર ગયા હોય ને તો.
આ લોકલ ટ્રેન હતી એના કારણે કઈ ચિંતા નય પણ જો કદાચ એક્સપ્રેસ હોયને તો એવું રેવાનું.
હા, એક્સપ્રેસમાં પાછું અમને તો અમે અમારી ટ્રેનમાં ચડી ગયાને તો પણ અમને એવું થતું હતું કે જે અમે ખુદ તો બેસી ગયા હતા પછી તો ડર લાગતો હતો પછી જયારે અમે ઓનલાઈન ચેક કરે ત્યારે કમ્પ્લેટ અ બ બતાવા માંડ્યા ત્યારે વિશ્વાસ આવે કે હા કમ્પ્લીટ ટ્રેનમાં જ છીએ અમે.
હમ્મ
હવે પૂછવું પણ કોને ત્યાં. અ આપડા હાચી ટ્રેનમાં જ ખોટી ટ્રેનમાં કારણ કે હવે સુરત હુધી કોઈ હતું જ નહીં ટ્રેનના ડબ્બામાં અમે એકલા જ હતા ખાલી.
હા, તો તો તકલીફ રેવાની ભઈ.
હવે ભાઈ ટીટીએ નત ટીટીએ નતો આ ટિકિટ ચેક કરવા માટે કે કોઈ નતું તો પછી હવે અમને ખબર કેવી રીતે પડે કે‌ તા કોઈને પૂછીએ અમે.
હા, બરાબર.
પછી અ અમદાવાદથી અમે આખી ટ્રેન ખાલી થઈ ગઈ ને પછી અમે આખા ડબ્બામાં ખાલી મુ અને મારો મોટો ભાઈ બસ અમે બે જ જણા આખા ડબ્બામાં બીજું કોઈ નય.
ઓહો, હા તો એતો એકદમ અલગ જ પોતાની ટ્રેન હોય એવું ફીલ થાય એમ.
હા, એવુંજ ફીલ થતુંતું અમને બોલો.
એકલા આપડે છે તેના કારણે તો મસ્ત ફીલ થાય. હા, તમે જે ટ્રેનનું લોકેશન જોતાતા એ વેરીઝ માય ટ્રેન એપ્લિકેશન કંઈક છે એમાં જોયું હતું.
હા, એજ અ અમે ટીકિટ જે ઓનલાઈન બુક કરી - તો ઓનલાઈન ટિકિટ જે બુક કરી હતી. ને માય ટ્રેન ઉપર
હા,
તો એના ઉપર જ અમે ચેક કરી કરતા જ ટિકિટ ઉપર એટલે અમને બીજી કોઈ એપ્લિકેશન કે વેબસાાઈટ કે જોવાની જરૂર નથી પડી.
બરાબર અમે તો એમાં જ જોયું તું પણ જે ટ્રેનમાં ખબર કોઈક નંબર આવે લગભગ પાંચ, છ, સાત, છ નંબર કે સાત આકડને એવું નંબર આવે
હા સેવન ડિઝિટ નો નંબર આવે છે હા
તો અમારે ટ્રેનમાં જે મોબાઈલમાં બતાવે એ નંબરે અલગ હતો અને જે ટ્રેન આવી હતી એ નંબરે અલગ હતો પણ જતી હતી એ જ ટ્રેન
એટલે લોકલ ટ્રેનમાં એવું રે
હા એ લોકલ ટ્રેન હતી ને એના કારણે એવું થયું જે નંબર એપ્લિકેશનમાં હતો એ એ ટ્રેન નથી આઈ એમ એના પછી બધા કેયકે એલી જ ટ્રેન એલી જ ટ્રેન હું તો નોતો માતો મે કીધું હેરી ટ્રેન કઈ રીતે હોઈકે કારણ કે એપ્લિકેશનમાં બીજી ટ્રેન તા હોય
હા એ છે.
હમ પહી એને અમે ત્યાં લોકો પાયલટ ને પૂછ્યું ત્યારે એને કીધું કે હા એલી જ ટ્રેન છે પછી અમે બેઠા એ ટ્રેનમાં
હા એટલે ટ્રેન વાળું તો ખુબ જ ધ્યાન રાખવું પડે.
હા એમાં ખૂબ ધ્યાન રાખવું પડે છે.
સારું વાલો હવે આપડે મળીએ પછી
હા ઠીક
ઓકે હા